હમે તો
હા મિત્રો શું કરી રહ્યા છો?
કઈ ની મિત્ર ઘરે બેસો છું.
અચ્છા તો વેકેશન ચાલતું છે કે શું તમારું?
હા મિત્ર વેકેશન ચાલતુ છે.
શું વાત કરે હજુ તમારું ચાલુ જ છે એવું.
હા મિત્રો મારે હજી વેકેશન ચાલે જ છે.
હા ત્યારે તો બો સારી વાત કર તમે એન્જોય કરેલો છે બરાબર.
હા મિત્ર એન્જોય કરતા છે, એન્જોય ચાલુ છે મિત્ર.
હા બરાબર. ઓ તમે ફ્રી જ બેઠાસો તમારા પાસે થોડો ઘણો સમય છે?
હા મિત્ર મારી પાસે તો બો ટાઈમ છે.
અચ્છા સારી વાત છે તો હું તમારા એક મારો જરાક ટોપિક છે એના વિશે થોડી ઘણી તમારા પરથી માહિતી લેવા માંગતો છે.
ચોક્કસ મિત્ર હું રેડી છું.
હા હા પણ અ અ તમારું કઈ કઈ કામ તો નઈ હશે ને બીજું.
ના મિત્ર.
હા હા. તો મિત્રો હું જે ટોપિક ઉપર તમારા પરથી માહિતી લેવા માંગુ છું એનું નામ છે સમય વ્યવસ્થાપન. તો તમે શું થોડી ઘણી એના વિશે માહિતી આપશો ને હું પણ એમાં થોડી ઘણી તમને સાથ સક સરકાર કરીશ.
ચોક્કસ મિત્ર
હા તો જણાવો ને થોડુંક.
હા તો ટાઈમ નું
હા સમ હા બરોબર સમય વ્યવસ્થા નું
નો ઉપયોગ જે છે જેમ મારો હાલમાં વેકેશન છે તો હું એ ટાઈમનો પેલું તો કેમ કે ટાઈમ નો આપનો ઉપયોગ ખુબ જ સારી રીતે કરવો જોઈએ. ટાઈમ નો ઉપયોગ સારી રીતે કરીએ તો આપને એમ ઘણો બધો ફાયદો થઈ શકે છે અને હું મારો વેકેશન જેમ કે મા મારું વેકેશન છે તો હું વેકેશનમાં વધારે રમવા, એન્જોય કરવાને બદલે ટાઈમનો ઉપયોગ પણ સારી રીતે કરી એ જેમ કે ઘરે બધા એ કામ કરલાયખું અને ઘરના કામમાં સાથ સહકાર અને મારા ટ્યુશન ક્લાસીસ માં પણ મે ટ્યુસન ક્લાસીસ કર્યું. અને એક નવી સ્કીલ પણ મેં શીયખી. એમ ઘરે સારી રીતે મેં ટાઈમ નો ઉપયોગ એમ ઘરે બેઠા કરતા ટાઈમ નો ઉપયોગ કરતા આપણે ઘણું બધું શીખી શકીએ છે બેઠા રહેવા કરતા.
હા મિત્ર બરાબર તમારી વાત સાચી છે. ને તમે જેમ મને કીધું તમે કઈ સ્કીલ ડેવલપ કયરી ને થોડો ઘણો સાથસહકાર તો મે ઘરે હો આયપો. એ મિત્ર સારી વાત કેવાય કારણ કે, જો સમય આપણને મળે ને તો આપડે એનો સદ્ઉપયોગ કરી લેવું જોએ તમે એક વાત કીધી એ મને ખુબ જ ગરમી કે તમે કઈ સ્કીલ ડેવલ્પ કયરી? કં‌ઈ કોર્સ કયરો હશે તો એ ખુબ જ સારી વાત કહેવાય મિત્ર કારણ કે, તમને ખબર જ હશે કે સમય જતાં સમયને આપણે સમયે આપશુ તો પછી સમય પછી પાસળથી આપણને સમય નથી આપશે એવું પણ તો થઇ જાય ને તમને મિત્ર ખબર જ છે કે, હાલનો સમય તો એવો જ છે કે, જે સોકરાઓ છે કે પછી એવા અમુક લોકો છે કે, જ્યારે એ લોકોનું કંઈ કામ કરવાનું હોય તો ઈ લોકો કામ નથી કરતાને પછી શેવટે પછી એક આવી જાય ત્યારે પસી ને મિત્રો તમને ખબર જ છે કે, આપણે જે વિદ્યા ર્થી જીવનમાં છે, તો અમુક વિદ્યાર્થીઓ એ સમયનો સારી નથી કરતા કારણ કે, ઈ લોકોને એવું હોય કે, આપડે શેવટે પણ પરિણામ આપણને જોઈતું હોય એટલું નથી મળતું જેમકે, આપણને ખબર જ છે કે, જ્યારે આ કલાસ ની અંદર જે કોઈ વિષયમાં કંઈક ચાલતું હોય તો એમાં અમુક એવા વિદ્યાર્થીઓ કે જે જે ચાલી ગયું હોય તે એ લોકો બધું પરફેક્ટ કરી લેતાં હોય તો એવી રીતના પછી સેના પસી એક્ઝામ આવી જાય તો પછી એ લોકો ને વધુ પડતો ભાર ના આવે ને લોકો સારી રીતે વાંચ ચીને પછી પરીક્ષા આપીને પસી એ લોકો સારા ગુણ મેળવે છે. ને એમાં જે અમુક એવા વિદ્યાર્થી હોય કે, જે જ્યારે ચાલતું હોય કે પછી એ લોકોને જયારે સમય મળેલો હોય ત્યારે કાંઈ એ લોકો કાર્ય નથી કરતાં જેથી કરીને એ લોકોને પછી એવું છે કે, હું સેલ્લી ઘડીએ બધું કરી લઈશ. પન જ્યારે પછી પરીક્ષા આવે ત્યારે ત્રણ ચાર દિવસ બાકી રેય ત્યારે એ લોકોને તમે જોજો કે, કેવા એ લોકો લાગી રહેલા હોય આખી દિવસ રાત એ લોકો એક કરે લાખે. ની વાંચવા બેસે. ને બધા ચોપડા ખોલીને જાત જાતના. હા એ લોકો વાંચવા લાગે પણ એ લોકો ને પછી એટલું કાર ખબર જ છે કે, એકી સામટેચમ આપડું બધું ખાઈ શકતા નથી. એટલે પછી એ લોકો અમુક તો પાસ થઈ જાય પણ. સારા ગુણ નય આવે પણ અમુક એવા હોય કે જે સારા ગુણ હો લાવે. તો એ સા એમ આપડે એવું ના કેવું જોએ એવું. ને તમને ખબર જ છે કે, જ્યારે વરસાદ આવે ત્યારે આપણે પા નહી બાંધવી જોઈએ. તે સમય પર આપણે પાળ પેલ્લાથી જ અ પાકી કરી મૂકવાની. જેથી કરીને વરસાદ આવે તો પસી એ કામ ને મિત્ર આપણને ખબર જ છે, કે હાલનો સમય તેવો થઈ ગયેલો છે, કે જે અમુક એવા મનુષ્ ય હોય છે, તમને ખબર જ હશે, કે જે અહ સારા પદ પર છે. એ લોકોનો તમે સંઘર્ષ જુઓ જેમ કે તમે ખબર છે, અહ ટોપર હોય, અહ રાજ્યોનો, કે પછી જે પણ આઈ આઈ ટી કે એની અંદર જે સારા ગુણ મેળવતા હોય જે પણ ટોપર લોકો હોય તો એ લોકોએ કેવી કઠિન મહેનત કરેલી હોય. એ લોકો સમય-સમય નો ઉપયોગ કરીને, એ લોકો પાંચ દસ મિનિટ નું પણ આખું પહેલું શું કહેવાય, કે ટાઈમ ટેબલ બનાવેલું હોય ને, એનું એ લોકો ફોલો કરીને એ લોકો વાંચતા હોય. એટલે એ લોકોને ખબર જ છે કે હા, સમય પર જો હું આ નહી કરીશ, તો પછીથી પાછળ જતા પછી મને જ તકલીફ થવાની છે આથી એ લોકો જે છે એ પહેલાથી જ વાંચતા હોયને, પછી એ લોકો સારી રીતે એમાં પાછળથી સમય પછી એ લોકોને પણ સા થ આપે છે. ને, મિત્ર આપણે બીજું જોવા જઈએ, તો જે આપણે જ ખેડૂતો છે એ પણ અ તમને ખબર જ હશે. ચોમાસા આવે, એ પહેલા એ લોકો જે પણ કઈ પાખણી માટે જે તૈયારી કરવાની હોય. એ લોકો કરી દેતા હોય છે. જે કે અ ખેડવાનું હોય છે ખેડી મૂકવાનું હોય કે પછી, તમને ખબર જ છે જે ભાત હોય, એની પોળી હોય તો એ લોકો સંગ્રહ કરી મુકતા હોય છે. કઈ તૂટેલા ડેમ હોય કે કય પાળ હોય. તો એ લોકો બાંધીને મુકતા હોય છે. તો તમને ખબર જ છે ને, પછી જયારે પાક વાવાનું હોય, ત્યારે હવે એ લોકોને ખબર જ હોય કે આટલાક સમય પછી આપણે નિંદન કરવું જોઈએ. ક્યારે દવાનો સંડ કાર કરવો જોઈએ ક્યારે આપડે કાપવું જોઈએ. તો આપણ એક આપણને ખબર જ છે કે પણ આપણને ઉદાહરણ એમ સમય વ્યવસ્થા પણ ન લઈ શકાય ને બીજું આપણને ખબર જ છે કે, અને આ જે ઋતુઓ છે. જે શિયાળો પછી ચોમાાસું ઉનાળો એવું બધું એ લોકો સમયસર આવે છે. જેમ કે પહેલા આપડે જોઈએ તો શિયાળો આવે, પછી ઉનાળો આવે, પછી ચોમાસું આવે તો એ સમયસર આવ્યા કરે એવું. તો એ રીતે આપણે એવું કઈ કાર્ય કરવાનું હોય. તો સમય સર પૂર્ણ કરી દેવો જોઈએ, જેથી કરીને પાર્સલના ઘડીએ એ પછી આપણે પસ્તાવવું ન જોઈએ. તો તમારે શું કેવું મિત્ર આના વિશે? તમે શું થોડી ઘણી માહિતી મને આપશો?
હા મિત તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે એકદમ સાચી વાત છે. ખેતીમાં અને સ્ટડીમાં પણ ટાઈમનો ઉપયોગ ખુબ જ સારી રીતે કરવો જોઈએ. કેમકે ટાઈમ જ આપણે સારી રીતે ઉપયોગ નહી કરીએ, તો પાસળ આપને ઘણું બધું થઈ શકે છે અને આપણું કામ પણ થવામાં ઘણી બધી મુશ્કેલી આવી શકે છે. એટલે ટાઈમનું જે છે. એક એક સેકન્ડનું આપણે મહત્વ હમજીએ નય. એ ખુબ જ સારી રીતે ઉપયોગ કરી શકીએ, કરવો જોઈએ. જેથી કરીને આપણને પછી પાછળ ખુબ જ સારું એનું વક ફળ મળે મળી શકે છે.
કે ખેતી અને તમારા કેવા પ્રમાણે ખેતીમાં ભણવામાં એમ ઘણી બધા આપણા પોતાની લાઈફને પણ આપણે આગળ વધારવા માટે ટાઈમનો ઉપયોગ જે છે. એ ખુબ સારી રીતે કરવો જોઈએ અને ટાઈમમાં ને સમજીને, એનું સમજીને ટાઈમ આપણે- સાચી દિશામાં ઉપયોગ કરવો પણ, ખુબ જ જરૂરી છે.
હા તમારી વાત સાચી છે. કારણ કે આપણે કંઈ દિશામાં આગળ વધવાના હોય તો પછી એ દિશામાં જ આપણે પ્રયાસ કરવા જોઈ. ને પછી આપણે એને સમય આપવો જોઈએ. જેમ કે તમને ખબર જ છે કે જો આપણે પાસે બે રસ્તા હોય પણ આપણે અહ જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હોય, તે કયાં રસ્તા ઉપર મળે એ રસ્તા ઉપર જ આપણે વધુ સમય આપ પવો જોઈએ. જેથી કરીને પછીનો આપણને જે લક્ષ્ય કંઈ મેળવવાનું હોય એ સરળતાથી જલ્દી થી મળી જાય. અને જો આપણને એવું થાય, કે ના હું આને હાથે આ પણ કરીશ. તો પછી જે આપણે ધારેલું લક્ષ્ય છે એ મેળવવા માટે તો પછી આપણે બહુ ખુબ જ સમય લાગે. જેથી કરીને ખોટો આપણો વેડફાઈલો એના માટે ટાઈમ જે છે તે નકામો જાય, એવું આપણે કહીએ તો ચાલે. તમને ખબર જ છે કે અમુક એવા લોકો હોય કે જે આ સમય કંઈ બીજી પ્રવૃત્તિને આપતા હોય. પણ છેવટે પછી જે કંઈ પણ એ પ્રવૃતિ કરેલ હોય એમાંથી એ લોકો ને કશું મળતી નથી. અને પછી એ લોકો કંઈ બીજું, કંઈ કાર્ય કરીને પછી જી વતાં હોય. તો તમે પણ આ તમારું થોડું ઘણો તમે સમય આઈપો એ બદલ હું તમારો આભાર માનું છું. કારણ કે તમારો આટલો તમે કિંમતી સમય મને મારા માટે ફાળવ્યો એ બદલ. તમારો ખૂબ-ખૂબ ધન્યવાદ. થેન્ક યુ મિત્ર.